હાલો.
હાલો.
હા મારો અવાજ આવે છે?
હા, હું સાંભળી શકે કેમ છો?
હું મજામાં, તમે બોલો?
મજામાં છું. આજે હું સ્ટડી કરતો હતો અને એક ઇન્ટ્સ સ્ટિંગ વિચાર આવ્યો. સ્ટડી કરતો હ તો હું, અને એક ઇન્ટરેસ્ટિંગ વિચાર આવ્યો મને.
એક મિનિટ તારી અવાજ મને સાંભળતી નથી, હું તને વાપસ રિપીટ કરી સકો?
હમ, અ હું આજે સ્ટડી કરતો હતો, અને મને એક ઇન્ટરેસ્ટિંગ વિચાર આયો. હેલો, અ કે બુક્સથી લર્નિંગ સારી કે ઇન્ટરનેટથી લર્નિંગ સારી હોય છે?
તું ઇન્ટરનેટ.
હા હું હું કહ્યું કે બુક્સ થી લર્નિંગ સારી હોય છે કે ઇન્ટરનેટથી લર્નિંગ સારી હોય છે?
હમ. મોકી ગન્ટી